હાલો હલો હા એ દ દ હ
તમે
હાલો
અ
હા
હલો વાતોલી
કવાજ
હાલો
ઓહ હાલ
હા એ બોલ બોલ
નીકળી જા
હા ઘરની બાર જ છે. ઘરની બાર જ સે
દીદી બેન
હેલી ઘર બારે છે.
હાલલો
હે
ચાર
હું કેય
એટલેને
હા તમે જમી લીધું દાળ ભાત
હા અરેરે કેમ બતાઈ કોને બતાઈ શું બનાવ્યું તમે
હે
દીદી બેન તમારી બેન બનાવ્યું ને દાળ ભાત મારે શીખવા આવવાનું સે તમારી કાકી એ બનાવ્યું હા હા અમે આજે પરોઠા બનાવ્યા હતા પછી અમે છે ને ત્યાંયા ગયા તા એઈ પરોઠા તો છે ને હમણાં ક્યાં મેથી મલતી નથી મેથી બજારે ગયાતા મેથી મલતી નથી મેથી સીઝન નથી પછી ધાણા ને મરચા ના કર્યા. પછી અમે છે ને અયા બજારે ગયા હતા ત્યાં મસ્ત મસ્ત કપડા મલતા હતા.
ગોધરા ગયા તા
નઈ બજારે ગ્યાતા
હા
છે ને કપડા લીધા દસ જોડી સસ્તા હતા હાવ એમાંથી પાંચ જોડી તારી હાટુ લીધા.
આમાં કઈ કેવાય એમ નથી બાકી
હાવ સસ્તા હતા ત્રણસોની આખી જોડી.
હા
અ આખો એક મોટો ડ્રેસ એક લેગીસ ને બે ઓઢળી એક ઓઢણી હું તને આપી દઈ જમવાનું તો હજી વિચાર્યું નથી હું બનાવાનું સ અ રીંગણા બટેટા બનાવ્યું
કેવી રીતે
પેલા રીંગણા ને બાફી નાખવાના પછી તેલ નાખવાનું
પછી મરચાં રાય હળદર જીરું બધી નાખી દેવાનું પછી કઈક નાખવાનું એમાં ઓલુ આવે ને મસાલા નું નામ એનું મન નથ આવડતું એ બધી નાખી દેવાનું પછી રીંગણા બફાઈ જાય ને એમાં જરીક પેલા નિમક નાખી દેવાનું પછી છે ને નિમક નાખી એ બફાઈ જાયને પછી શેમથી વઘાર કરી નાખવાનું એટલે એ બનાવાનું ભાત તો બનાવતા આવડતું હશે તને હા તો એ ભાત બની જાય પછી રોટલી ને રોટલા ને બધી કર્યું અમારી ઘરે આગળી મહેમાન આવવાનાસ
કોણ તમારા પરિવાર માંથી આવવાના
હા અમારા દૂર ના હગા છે વિદેશમાં રહેશે.
હે
હા તે વિદેશ થી આવવાના તે જમવાનું છે પછી ફરવા વયા જાય પછી તમારે ઘર આવવાના ફરવા ફરવા
ફરવા જાય મોટી ગાડી બાંધી છે બસ જેટલા માણસ છે એક બસ જેટલા
હા
તિ હવાર સવાર ના છ વાગે ઉઠીને રાંધવા બેઠી ગયા હમણાં જો બધી રાંધીને ઊભા થયા એ લોકો ફરવા જાય પછી ત હા પછી મહેમાન તમારી ઘરે આવીય હો હાંજેક ના રો હા તમે બજારે ગયા તો તમૅ શું કર્યું
બજારે ગયા તા પછી ત્યાંથી બટેેટા પૂરા થઇ ગયા હતા તો બટેટા લીધા ત ને છે ને ઓફર હાલતું હતું ને તો ઓફર માંથી છે ને એમ એટલે ગિફ્ટ ના હોય ને આલું તમને હું લાગે ઇ એ બધું હતું એમાંથી હમને છે ને ત આખો બાથરૂમ નો સેટ મળીયો
હે કેટલી જોડી મળી
એક જોડી આખો ડબ્બો
હા તો અમે આવીએ ને ત્યારે અમને લઇ જાજે તો અમારે બધું લેવું છે
હા
હા તમારી ઘરની બાજુમાં જ છે ને
હા હા મારે બજારમાં જ
હા તો તમે શું આજે જમી લીધું તમે
નહી હજી બાકી છે
તો હું જમવાનું બનાવ્યું
કીધું તો ખરી દાળ ભાત
દાળ ભાત ભ એ હાર દાળ ભાત મને બહુ ભાવે પણ ઓલી દાળ છે ને મારી મમ્મી ને બનાવતા નથી આવડતી
ઓગળ ઓગાળી નૅ એનાથી કઈ હા બોલો પહેલા તેલ નાખ જો દાળ ભાત બનાવવામાં પહેલા તેલ નાખવાનું પછી જીરું નાખવાનું મરી પછી મ પછી રાય નાખવાની પછી એનો વઘાર કરવાનો તેનો વઘાર કરવાનો લસણ ને બધું ટમેટા નાખવાના મરચાં ધાણા ટમેટા મરચાં લીમડો હા એ દાળ તો બફાઈ ગઈ
હા પછી વઘાર કરીને હું કરવા તડકો નાખવાનો
હા
હા
પછ એમ જે મસાલો હોય ને બધી મસાલા ધાણા મરચા પછી ચટણી એવા નાખવાનું હળદને જીરું નાખવાનું-' ને પછી જે વગર હા ઓલી ડાળ હોય ઈ નાખી દેવાની ને પછી એને બંધ કરી દેવાનું ઉપર ના એ વધારેલી ન હોય
એ વઘારેલી ન હોય બાફેલી દાળ હોય
ગોળલી હ ગોળલી હા ઈ વઘારી નાખ હોને વઘારી નાખ નાખવાની,
હા તો હું છે ને પાછી કાલે બનાવી આજે તો તમે રીંગણા બટેટા બનાવયસ
હા પછી ભાત
હા તો હું છે ને પછી તમને કાલે ફોન કરે એટલે છે ને અમારે રીંગણા બટેટા બનાવ્યા આજે તો-' અલા બસ ભરીને મહેમાન આવ્યા છે તે એ લોકોને છે ને તે બધીને ઉપવાસ છે તે બિચારા બધીને આજે અ એક ટાણું ખોલવાનું છે.
હા
એઈ અ બાયુ છે બહુ સમય પછી અહીયા આવી ને વિદેશ થી મારી મમ્મી ને ત્યાં બજાર માંથી કેટલી બધી સાડી લઈ આવી છે એ બધીને દેવાની છે.
અમારી ઘરે મમાન આવવાના છે રોટલા-' ખાતા તમારી રોટલી બનાવી પડિ
હાાઈ એજ મહેમાન તમારી ત્યા આવવાના
ઈ તમારે રોટલી નથી ખાતા તમા તમારે નાં મહેમાન રોટલી ને ખાતા તા રોટલા નતા ખાતા પછી વાસણ કરી યા પછી કચરા પોતા કેમ કઈ લોકો વિદેશ છે એ બ હતા નેને
પ્રિયા મા વાત કર હવે હું છે હાલો
હા આજે તમે શું શું કામ કર્યું.
આજે અમારું બધી કામ તો થઈ ગયું હવારના વેલા ઉઠા ત છ વાગે
આજે પાણી ભરવાનો વારો હતો.
હા આજે પાણી નો વારો હતો.
હા એજ ઉભા રહ્યો.
બે મિનિટ ની વાત છે.
હજી દસ મિનિટ નથી. થઈ ગય ડમકો દસ મિનિટ
બે મિનિટ બાકી છે હજી.
હા
તું એવું કામ કર્યું.
હવે,
હું બી તારે કામ ની વાત કરેશ
પઈ ક્યા નું ક્યાં જઈ લ
તારે વાત કરવીશ અલે
વાતની ખ આવી ગ ચ માું ના હજી બાકીકી છે.
એવું છે અમાર તો રસોઈ થઈ ગઈ મહેમાન છે ને બધી ગંગેશ્વર ને દીવ ને ફરવાય
એ એ ડ્રેસ ન બલવાનું
એ એ ફરવા ગ ફરવા
હા!
હા! એટલે ફરવા આવ્યા હોય ને બધા એમ?
હા હા! અમારે અહીંયા રસોઈ બને.
હા અમે બટેટાનું શાક કહી ગયું ચેપલા બનાવ્યા. ચા બનાવી ચા નાસ્તો
હુંઈ તમારે વાત કરવીશ
કપડા ધોવાઈ ગયા કર કર વા દી વાન હ હા
થઈ ગય રસોઈ
હા રસોઈ તો થઈ ગઈ રીંગણા બટેટા ન શાક બનાવ્યું ભાત બનાવ્યું. થેપલા બનાયા હવે જમવાનું. બાકી છે તમે જમી લીધું તમે હું બનાવ્યું.
તમે હું બન આવું.
અમે બધી બનાઈ.
હલો. બધી પના દસ કાપી ના.
ઓકે.
હલો બેન. અમે રાખીએ અમને કામ છે ઓ બેન. અ જમવા બેઠું એ બેન. હલો.
કાલુ તે શીરો. તમે આવો?
હા બસ. ન હમે ત જ. ના અમે તો આજે જમવાનું બનાવ્યું. અમારાવા નાના બચા છે ને આટું. થી બનાવવા જાવ ચાલો રાખું.
રાખવાનો ક્યાં છે. વાત ચાલું જ રાખવાની છે ડડીંકુ ક કે
થઈ ગયું. થઈ ગયું.
થી ગયું અહીયા નથી આવ્યું કઈ.
આયા નથી આવ્યુ.